હા ભાઈ શું કરો છો
કઈ નઈ વરસાદ ચાલુ છે તો બેઠો છુ
વરસાદ આવે છે એમ તમારે ત્યાં
હા વરસાદ આવવાને તવાર તયા નહીિ
હા યાર અમારે ત્યાં તો ક્યાં બનાસકાંઠામાં વરસાદ છે આ વખતે
કેમ એવું કેવું કે અમાર બાજુ અર્થાત ન અમાર બાજુ નહી
અરે ખાલી તમાર બાજુ નહીિ આ વખતે તો કેવું થયું ગુજરાત માં બધે વરસાદ છે બનાસકાંઠા છોડીને
હું તો મારો અમદાવાદ વાળો ભાઈ બન બી ગયોતો હતો કે બધી જગ્યાએ વરસાદ છે અમદાવાદ માં વરસાદ નહીિ
હા એજ ને બનાસકાંઠા અમદાવાદ આમાં આવ્યું હા અરે શું કેવાય બધું નજીક નજીક ને
હા આમ તો નજીક પણ તોય અમાર વડોદરા ને અમદાવાદ નજીક ના કહેવાય આમ તો
હા એ તો છે
હા પણ આ તો વધુ ક્લાયમેટ ચેન્જ ને એ બધાનો પ્રોબ્લેમ થયો એટલે આ બધું તો રહેવાનું હવે
હા એ તો છે પણ કેવું ભાઈ કે વરસાદ આવ્યો હોત ને તો અમાર મગફળી વવરાઈ જ હોત પણ હવે આવ્યો નથી એટલે બીજો કઈક પાકની વ્યવસ્થા કરવી પડશે
હમ હમ અચ્છા એવું એટલે તમારે ખતી નો પ્રોબ્લેમ ઉભો થયો ને વરસાદ ના લીધા તો
હા એટલે એમાં કેવું કે તમારો વરસાદ ના આવે અત્યારે તો મગફળી વાય ને તમારે બોર નું પાણી દેવું પડે અને પછી શું કે થોડું મોંઘુ. પડી જાય પેલું વરસાદ નું પાણી આવે તો આપણને થોડો ફાયદો થઈ જાય.
હા એ છે કે તમે આવું. ચોમાસામાં ડાંગર કેવું કઈ નહ વાપતા વાવતા
ના એવું અમાર સાઈડ જમીન હોય એ ડાંગર ની ગવતી નથી.
અચ્છા એ એટલે એ પ્રોબ્લેમ છે અમારી. ના અમે તો નહી વાગતા પણ અમારી બાજુ આ ખેડાને એ બાજુ ડાંગર ને એ બધું પુષ્કળમાં વાવે એમ ખેડા આણંદ ખંભત બાજુ એમ
હા હા.
એટલે એટલે પૂછતો હતો કે તમે તમાર બાજુ નઈ એવું એમ
ના અમારી બાજુ તો કેવા પાક હોય એરંડા છે મગફળી. પછી બટેકા છે પછી જુવાર રવાજરો ઘઉ જે આપડે વાવતા હોઈએ આવું બધુંમાં ત્યાં
હા તે બરોબર છે જે બાજુ જે રી ની જમીન હોય ફળદ્રુપ કે આવી એ રીતનું વાવે તો એટલું સારું એમ.
હા એટલે તમને શું પછી તમારો ખર્ચો બી નીકળી જાય અમુક લોકો અખતરા કરતા હોય છે. પણ નવા નવા પાકો સફળ જતા નથી કેમકે જમીન બી જોવી પડે આપડે પછી પાણી બી કેવું બોરના કાઠા પાણી હોય. હાર્ડ વોટર હોય. એટલે ઘણા બધા ઈસ્યુ ભેગા થાય ને એટલે તમે જોવું જોઈને પાક વાવવાો જોઈએ તમારે
હા. અને અત્યારે તો પાછું એ બી છે અને અત્યારનુંું વાતાવરણ બી કેવું. કે અત્યારે વરસાદ ચાલુ છે તો બપોરે ગરમી. અને પછી પાછું ઠંડી બી ચાલુ થઈાય એટલે બધું. મિક્સ થાય એવું વાતાવરણ થઈ જાય છે.
અરે એજ ને અત્યાર જુવઓ ને અત્યારે વરસાદ જુવે છે તો આવતો નથી. પછી ખબર ઉનાળામાં વચ્ચે વરસાદ પડતો હતો બે ત્રણ બે ત્રણ વાર આવ્યો હતો.
હા એ વખત એમ મકાઈ આવેલી હતી બધાના તે એ બગાડી હતી.
હા અમારે એ મકાઈ હતી ને બાજરી હતી. વ ડે વ ડેમાં વ અમારે તો નસીબ સારા હતાા બે દિવસ પહેલા નઈ લઈ લીધું તું પણ ચણકાર રીતે આવે તો આપ. તો ખેતર વાળા લોકો તો કેટલી દોડધામ પોકે.
હા એલે વકતે પાજુ વાવાઝોડ એવા આવ્યું કે બધું આખું જે હતું. પાકે બધો આડો કરી્યો પાડી દીધો હતો.
હા.
એટલે અને પાછું એ તો ખરું જ ખેતરોમાં એ પ્રોબ્લેમ. બીજું આ બધા ઢોરકાર ભૂંડ હોય નીલગાયો હોય એ બધું આવી ગય જાયને બધું પાક ને વિખેરી નાખે
હા એજ ને પછી પાક બગડે એટલે પછી પેલા જે જમવાનું હોય જેમ પ આપડે શું કેવાય ઢોરો રહે. એમને બી થોડી તકલીફ પડતી હોય સુૂકાચારા ઉપર આવી જતા હોય છે.
હા એટલે એ બધું બધા ન ધ્યાન રાખવું પડે આપડે કે ભાઈ આપડે વરસાદ આવશે તો એનું પેલા પહેલે થી ધ્યાન રાખવું. પડ્યા વરસાદ આવે એ અને પેલા લણી લેવું પડ્યા. કે પછી આપડા આજુબાજુમાં ઘાસ ઉગ્યું હોય કે નીંદણ તે નિનીંદી લેવું પડશે નહી તો પછી પાછું પાકને નુકસાન થશે અમાંય
હા એ જ ને હવે આમા હા એજ અને અમાર તો કેવું કે બધા ઠાણઠાણ સેટર છે એક પેલી બાજુ એક આ બાજુ બધા અલગ અલગ તો કેવું થાય કે ઘણી વાર એક જગ્યાએ તમે નિનીંદવા ના જઈ શકો કેમ કે અલગ અલગ જગ્યા હોય એટલે તમારે એકથી બીજી જગ્યા જવામાં ટાઈમ લાગે પછી કે એક ખેતરમાં કામ પૂરું થાય એટલે તમે તરત પછી આળસ આવવા માંડે કે એટલે આ એકમાં પૂરું થી હજુ ત્રણ પડ્યા હ એટલા તમારે ભેગા હોયને તો થોડો ફાયદો પડે એટલે એકમાં રહી ગયું તું ને આવા નિંદામણ કરવાનું તો વરસાદ આવ્યો ને તો કેટલા કેર કેર જેટલું આ ગયું તું
હા એટલે પછી એ બધું જ પોષક તત્વો જે મળવા જોઈએ અનાજને એવું છ મળે પેલા ઘાસ વધારે લઈ જાય એવું થાય
હા એજ એજ
અને જુઓ ને હવે આ ખેડૂત ચો દવા તો એટલા તમાર તો કેવું કે આ ટાઈમ આવ્યો એટલે ચલો પેલા ગેડ મારવી પડશે ગેડ મારીને પાછી સીધું કરવું પડશે પછી પાછો પાક વાવાનો વાય પાછુ પાણી આપવાનું પછી પાછા પાળા બી કરવાના એના પેલા વા આવ્યા પેલા કે આનો પાડો આનો પાડો એ રીતે પછી પાણી આપવાનું અને પાછું ટાઈમે ટાઈમે પાણી બી આપવાનું બે ત્રણ દિવસે અને પછી પાછું ંદ નીંદણો આવી હોય તો એ કાઢવાનું ને બધું તમારા પછી સાયકલ ચાલુ રહ્યા
હા એ તો એક વાર તમે પાક વા્યો ને ખેતરમાં એટલે એક તમારી સાયકલ ચાલુ આ ઉનાળામાં તો જોઈએે ને તો એટલી ગરમી હતી ને કે ખેતર અમે તપા મકી ન ગેલા
હ એ તો છે અને એમાંય પાછુ આપડા કેવું થાય કે આજુબાજુમાં પાણી જે નેર કે એનું પાણી હોય એમાંય ઓછું આવે કેમ કે ઉનાળા લીધે ઉપર જ પાણી ના હોય તો એ લોકો બી કેમ ના છોડે પાણી
એ એજ વસ્તુ છે પાણી તો કેવું હતું આ વખતે તો ઉનાળો ચાલુ થયો ને તો બી મતલબ થોડા દિવસો તો આ જ ગયું પણ પછી ઉનાળા ના લીધે જ કેમ પેલું સ્તર નીચો જતો રહેે એટલે પછી પાણી છોડછોડ કરે તો બી એમને તો મુશ્કેલી જ પડે ને કેમકે એમને બધું એમના નિયમ પ્રમાણે ચાલવાનું હોય કે આપના સ્તરે જાય એટલે બંધ કરી દેવું
હા એ છે એટલે એ લોકો શરૂઆતમાં તો પાણી છોડ્યા પણ જયારે ઉનાળો પતવાવાની તૈયારી હોય પેલું પાક લણવાની તૈયારી હોય એના પેલાના જે દિવસ હોય એ વખતે પછી ઓછું કરી દે એમ એટલે પછી પાક તો ઉગેમ પણ જે જોઈયા ને એ રીતનો પછી ના થાય છેલ્લા છેલ્લા
હા એ તો વાત સાચી અને આ વખતે એનો ઉનાળો તો ભ નેક્સ્ટ લેવલ જ હતો
હા આ વખતે ગરમી બી હતી અને આ વરસાદ વચ્ચે આ તો પાછો બફારો બી ચાલુ થયો તો બે વસ્તુ જોડે જોડે હતી
એજ ને અત્યારે તો હું ગામડામાં છું તો શું ઝાડના નીચે બુરી શકીએ બાકી શીખ માં તો ઘરમાં રહેવું એટલે ભાઈ આમ ભયંકર આમ બળી જાવ તમે તાપના તો
હા હા એ તમે લોકો એમ કે કે પંખા આગળ રેવા પંખા આગળ ને એસી વગેરે નહીિ રેવાતું હવા તો
હા હવે તો કેવું થઇ ગયું પેલા તો એવો હતો કે એસી ના ખાય છે આ તો બધા ખુશ થઈ જયા હવે એસી નેસટી બની ગઈ છે જરૂરિયાત બની ગઈ છે
હા એજ એજ કે ભાઈ હવા અમારા અહી પૂજારી છે તો એ શું કે કે ઘરમાં એસી તો છે પણ ખબર નઈ ઘરમાં એટલો બધો તડકો પડે છે ને કે હાજ પડતા પડતા સુધી એમાં આખું ધાબું તપી જાય દિવાલો તપી એટલેધ એસી હોય ને તો બી ઘરમાં જ ટકાતું નહીિ એટલે પછી અહીં આ બાજુ અમારી બાજુ થોડા જળવાનું એવું બધું ય તો કે કુદરતી વાતાવરણ માટે સાડા છ થી સાત સાડા સાત સુધી કલાક આરામ કરવા અ આય જઉં છું મંદિરે
હમ હમ અને પાછી એમાં કેવું હોય ખબર એટલે એસી બી કામ નોતું કરતી હોતું હવે એસી તમારા એક રૂમ નો એક રૂમ ને ઠંડુ કરે પણ બહારથી જે દિવાલ તપે છે એનું શું તો અહં ગામડામાં કેવું કે આજુબાજુમાં ત ડવા હોય એટલે ઘર તમને ઓછું તપેસિટી કરતા
હા અને જોુવાનુંય હવે જ નવી નવા પ્લોટ પડી આ લોકો ડુપ્લેક્સ કેવું બને તો આજુબાજુમાં જાળવા કે એના માટે કોઈ જગ્યા જ નહી સીધા સીધા ઘર અને સીધો સીધો રોડ રોડ અને ઘર સિવાય બીજું કોઈ ઝાડ બી જોવા ના મળે તમને નાનું એવું
હા એ તો છે અને પણ તમે જોુઓ ને ફ્લેટ જ એટલા ઊંચા બનાવે છે ને કે ભાઈ ઝાડ ઝાડ કરે તો કરે શું અને ઝાડ ઝાડ જરૂરી છે ગાર્ડન તમારે મતલબ સોસાયટી બનાવતા હો તમે કે ફ્લેટ બનાવતા તો શું જાડવા વાવવા ગાર્ડન હોવું એ જરૂરી છે ઓક્સિજન માટે કક મોટું એટલું ભજવે છે રોડ
હા એ છે પણ હવે એ તો એ લોકોને જોવું પડે ને એનું સીન એ બધું કરાવે હા બધા તે વખતે આવું બધું બી કરાવું જોઈએમ કે તમારે આવું બધું ઇન્સ્ટોલ નાખવું પડશે ને એવું એમ
હા એ તો છે અમદાવાદ માં અત્યારે ઓક્સિજન પાર્ક બનવાનું શરૂ થઈ ગયું ખબર છે
ના એનો તો કઈ ખ્યાલ નહીિ
હમણાં હું ગયો હતોને અમદાવાદ તો મેમે જોયા ત બે ત્રણ ઓક્સિજન પાર્ક અને બીજા બી ઓન ગોઈંગ જ છે એટલે એ એક સારું કામ કર્યું
હા એ તો પણ જરૂરી બી છે તો એ તો વસ્તુ
હા એજ ને
હા તો ચલો તો પછી
સારું ચલો પછી મળીએ
હમ